હા જય શ્રી ક રત.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ હું મજામાં, તમે જણાવો? તમે કેમ છો?
હું પણ મજામાં છું, આપણેે હમણાં બધી આ તહેવારો આવતા છે તો એની તૈયારી જ કરતી હતી હું, તો ચાલો તમારા સાથે બે ઘડી વાતો કરી લઈએ.
અરે વાહ આ તો તને ખુબ જ સારું કર્યું ઘણા દિવસો પછી તમારી સાથે કે ચર્ચા કરીને મને પણ ખૂબ જ સારું લાગશે, અને ત્યારે, તો તહેવારની ઋતુ શરૂ જ થવાની છે થોડા દિવસ માં તહેવારોની લાાઈનો લાગી એક તહેવારો, અને એમાં આ આખું વર્ષ ક્યાં પતી જશે આપણને ખબર જ નહી પડે.
હા એ વાત તો સાચી કહી, અને આપણે જોયું જ હશે, ભારતમાં કેટલા પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે, અને લોકો એને ખુશીથી ઉજવે છે.
એ વાત તો એકદમ સાચી કરી તમે, ભારતમાં અલગ અલગ વિવિધ પ્રકારના તહેવારો ઉજવવામાં આવ્યા છે, એ જ તો ભારતની સંસ્કૃતિનું પ્રતિક છે, આપણે જોઈએ તો જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર મહિના સુધી, કોઈને કોઈ તહેવાર આવતો જ રહે છે, દરેક ઋતુમાં દરેક મહિનામાં, એ અહ દ અલગ અલગ પ્રકારના તહેવારો આવે છે, તમને ખબર જ હશે, કે અલ એક પણ મહિનો એવો નહીં હોય કે જેમાં કોઈ તહેવાર ન આવતો હોય. એટલે જ તો ભારતને, અહ એ ભારતની સંસ્કૃતિમાં આ તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે.
હા એ વાત તો સાચી કહી, ભારત તહેવારો નો દેશ છે, અહીં વિવિધ ધર્મો સંસ્કૃતિઓ અને પરંપરાઓના લોકો મળીને તહેવાર ઉજવે છે, દરેક તહેવારનું પોતાનું મહત્વ હોય છે. અને ગુજરાતમાં ઉત્તરાયણ, નવરાત્ર્રી, દિવાળી, હોળી જન્માષ્ટમી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી અને ક્રિસમસ જેવા તહેવારો, ખુબ ઉત્સાહથી અને આનંદથી ઉજવવામાં આવે છે.
સાચી વાત. કરી તમે, એક પછી તહેવારો આવતા જ રહે છે, અને બધા જ ઘરોમાં, તહેવારો આવે તેના એક મહિના પહેલા તે તહેવારની તૈયારીઓ તરત શરૂ થઈ જ જાય છે.
હા એ વાત તો તમે સાચી જ કહી, હજુ ઉત્તરાયણમાં ના દરમિયાન લોકો, પતંગ ચગાવવાનો આનંદ માણેે છે, આ દિવસે આકાશ રંગબે રંગો પતંગોથી ભરાઈ જાય છે, નવરાત્રીમાં ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર છે, જેમાં લોકો નવ દિવસ સુધી માતાજીની આરાધના કરે છે, અને ગરબા દાંડિયા રમે છે, દિવાળી અહ દિવાળી પ્રકાશનો તહેવાર છે, લોકો ઘરની સફ સફાઈ કરી કરીએ છીએ અને દીવા પ્રગટ કરીએ છીએ, અને રંગોળી પણ બનાવે છે, મીઠાઈ પણ વ વેચે છે, અને જો આપણે હો જોઈએ તો હોળી રંગનો તહેવાર છે, જેમાં લોકો એકબીજા પર રંગ લગાવીને ખુશીઓ વેચે છે.
સાચી વાત કરી તમે, અને દરેક તહેવારનું પોતાનું અલગ અલગ મહત્ત્વ હોય છે, દરેક તહેવારને ઉજવવા પાછળ એનું કંઈક ખાસ કારણ હોય. જે આ આપણને બાળપણથી જ પુસ્તકોમાં શીખવા શીખવાડ તો આયો છે, અને આપણા વડીલો પાસેથી આપણા દાદી કે નાની પાસેથી પણ, આપણને આ તહેવારોનું મહત્ત્વ, ક્યારેક ને ક્યારેક વાર્તાઓના સ્વરૂપમાં જાણવા મળતું રહે છે, જે આપણને ખબર હોવી પણ જોઈએ, કે આ તહેવારો ઉજવવા પાછળનું શું કારણ છે.
હા, તેથીજ જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, રક્ષાબંધન ભાઈ બહેન ના પ્રેમ અને વિશ્વાસ નું પ્રતીક છે, ક્રિસમસ ખ્રિસ્તી સમાજ નો મુખ્ય તહેવાર છે, જે ઈસુ ખ્રિસ્તી ના જન્મ દિવસ તરીકે અ ઉજવવામાં આવે છે, દરેક તહેવાર લોકોમાં પ્રેમ એકતા અને ભાઈચારાનો ખુશીઓ સંદેશ ફેલાવે છે.
એ વાત તો તમે એકદમ સાચી કરી. દરેક તહેવાર ઉજવવા પાછળનું એક મુખ્ય કારણ હોય છે, અને લોકો બાળકોથી માંડીને વૃદ્ધ તું સુધી, દરેક તહેવારમાં કેટલા ખુશ દેખાય છે. બધા જ કેટલા ઉત્સાહ આ જ તહેવાર ઉજવે છે. હ પહેલાના જમાનામાં તો લોકો શું કરતા દરેક તહેવાર આવે ત્યારે કોઈ પોતાના ગામે એટલે તે વતનને પરિવાર સાથે જાય. અને પોતાના આખા પરિવાર સાથે ત્યાં તહેવારો જોવાનું પસંદ કરતા પરંતુ જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે. તેમ તેમ લોકો તહેવાર અને કોખ મનાવતા ઓછા થઈ ગયા છે લોકો શહેરમાં જ તહેવારો મનાવવાનું પસંદ કરે છે પરંતુ ગામડકમાં જે તહેવાર ઉજવવાનો આનંદ આવે એવો આનંદ શહેરમાં ક્યાં છે.
હા એ વાત તો તમે સાચી કહી હવે દિવાળી પ્રકાશ અને ખુશીઓ નો તહેવાર છે. લોકો-' પોતાના ઘરોને દીવા દીવાઓ લાાઈટ અને રંગોળીથી શંગારે છે. નવા કપડા પહેરે છે. મીઠાઈઓ વેચે છે અને ફટાકડા ફોડીને ઉજવણી કરે છે હોળી રંગોનોો તહેવાર છે જેમાં લોકો એકબીજાને રંગ લગાવીને પ્રેમ અને મિત્રતા નો સંદેશ આપે છે. આવે જો જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ મંદિરોમાં વિશેષ પૂજા, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
સાચી વાત કરી તમે આ બધાનું મહત્ત્વ આપણા જીવનમાં પણ એટલું જ છે. આપટણે તહેવારોને ઉત્સાહપૂર્વક મનાવવા જોઈએ હવે હ ત હોળીના તહેવારની વાત કરું તો એ રંગોનો તહેવાર છે અને બાળકોને તો સૌથી પ્રિય છે. તહેવાર માં નાના બાળકો એકબીજા પર રંગ ઝાંટે પહેલાં ગુબ્બા કલરવાળા પાણીના ગુબ્બારા ભરીને એકબીજા પર ફડે અને એ એવી રીતે પણ સેલિબ્રેટ એટલે એકબીજાના લોકો કહે કે બોરાનમાની હોલી કારણ કે લોકો આ તહેવારમાં પોતાના મનમાં બધા દ્વેષ પછી જે પણ ઈર્ષ્યા હોય એકબીજા પ્રત્યે નફરત હોય એ બધું ભૂલીને એકબીજા સાથે હળી વળીને તહેવાર મનાવે છે. હવે હોળી ના તહેવારની પાછળની કથા હું તમને ટૂકમાં કહું તો આ હોલિકા પ્રહલાદ અને હિરણ્યકશ્ય ની વાર્તા છે જેમાં ભગવાન શ્રી વિષ્ણુ એ અવતાર ધારણ કરીને પોતાના ભક્ત પ્રહલાદ ને બચાવ્યું હતું. અને ભક્તિનો મનમાં સ્થાપિત કર્યો હતો તો આ બધી ધાર્મિક કથાઓ પણ દરેક તહેવારો પાછળ જોડાયેલી હોય છે જેના વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ.
હા એ વાત તો તમે સાચી કહી અને જો રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈ તેની સુરક્ષાનું વચન આપે છે. અને જો ક્રિસમસ જે છે તે ખ્રિસ્તી સમાજનો મુખ્ય તહેવાર છે. જેમાં લોકો ચર્ચમાં પ્રાર્થના કરે છે અને ક્રિસમસ ટ્રી શણગારેારે છે અને ભેટોની આપલે કરે છે. ઈદ મુસ્લિમ સમાજ નો પવિત્ર તહેવાર છે. જેમાં લોકો નમાઝ અદા કરે છે. અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે.
સાચી વાત છે. હવે દિવાળી ના પર્વ ની વાત કરું તમને તો એ એકદમ ઉૂજ્જાસ ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર છે. જે દિવાળી નો તહેવાર આવે એના મહિના પહેલા ઘરમાં સાફ સફાઈઓ શરૂ થઈ જાય. લોકો ઘરમાં સાફ સફાઈ કરીને ઘરને ચોખ્ખું કરે ઘરને રંગ રોગણ કરાવે આ બધી તૈયારીઓ ચાલતી થઈ જાય છે પછી નવી નવી મીઠાઈઓ બનાવે જે ઘરમાં સ્ત્રીઓ હોય એ અને બાળકોને તો સૌ થી પ્રિય કામ દિવાળીમાં એટલે ફટાકડા ફોડવાનું ફટાકડાને શોપિંગ કરવાનું એમને એટલું ગમે કે ન પૂછ અ વાત સાથે સાથે જે નાની છોકરીઓ હોય કે બાળ બાળકાઓ, હોય એમને રંગોળી કરવાનું ખૂબ ગમે જાત જાતની ભાત ભાત ની વિવિધ રંગો થી ભરેલી અલગ અલગ આકારની રંગોળીઓ થી ઘરના આંગણાને એ લોકો સુશોભિત કરે છે, દેવડા પ્ર ગટાવે છે, અને માતા લક્ષ્મી, ગણપતિજી. અને સરસ્વતી માતા નો આહ આવન કરે છે.
એ વાત તો તમે સાચી કહી, તહેવારો માત્ર મનોરંજન કે ઉજવણી માટે જ નથી, પરંતુ તેઓ આપ પણને, સાંસ્કૃતિક પરંપરા અને માનવ મૂલ્યનું મહત્ત્વ પણ શીખવે છે, તહેવારો દ્વારા લોકો વચ્ચે પ્રેમ સહકાર આદર અને એકતાની ભાવના મજબૂત બને છે, તેઓ આપણા વ્યસ્ત જીવનમાં ખુશીના રંગ ભરીને જીવનને વધુ સુંદર અને આનંદદાયક બનાવે છે. તેથી દરેક તહેવારોને આનંદ, ઉત્સાહ અને સો સોદાર ની ભાવનાથી, સાથે આપણેે ઉજવવું જોઈએ અને તહેવારો આપણા જીવનમાં નવી ઉર્જા ઉત્સાહ અને આનંદ લાવે છે. તેઓ આપણને પરિવાર અને સમાજ સાથે જો જોડે છે, તેમજ આપણી સાંસ્કૃતિક અને પરંપરાઓને, જીવિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી તહેવારો માત્ર ઉજવણી ન નહીં પ્રસંગ નથી, પરંતુ માનવ જીવનમાં પ્રેમ શાંતિ અને એકતાનું મહત્વનો, સમજાવા નાર અમૂલ્ય અવસર છે. તો ચાલો પછી તમારા સાથે તહેવારો વિશે વાત કરીને મને ખુબ આનંદ મ માળીઓ.
મને પણ જય શ્રી કૃષ્ણ.